ઓ.
હેલો.
હા કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
બસ અમે પણ મજામાં.
એમ કે થઈ ગયું કામ બધું હા બોલો થઈ ગયું.
હા થઈ ગયું બધું કામ થઇ ગયું ફ્રી થઈ ગયા. પક પણ કરી લીધું
બ અમે પણ આ નીચે હતા બધા લેડીસ લેડીઝ મળીને બેસેલા હતા વાતો કરતા ખાતા
હા હા. તો સારું કેવાય ને બધા ભેગા થઈ તો મજા આવે.
હા એજ આપડે બધા લેડીઝ લેડીઝ બધ ધા બેસી ને રોજ ફ્રી થઈ જાય આ ટાઈમ એટલે બેસીને વાતો કરીએ. તો હું શું આપણને પણ એકબીજા ન ખબર પડે એકબીજ તની નોલેજ ખબર પડે શું કરો છો મતલબ શું શું છે એ બધું એકબીજા માટે
ના ના સાચી વાત છે અને કબીજ બીજાને આપડે બધી વાતો પણ શેર કરીએ એક બીજાને ફ્રેન્ડ ફ્રેન્ડ જેવું હોય એટલે મજા આવે એમ.
હા એ હા એ તો છે. બસ આજ અમે બધા લેડીઝ લેડીસ બેસીને વાતો કર્યા હતા કે આજના યુગમાં મતલબ જેના મહિલાઓ અ કેટલી આગળ વધી રહી છે હરેક એક્ટિવિટીમાં હરેક કોમ્પિ ટીશનમાં મતલબ બધામાં આમ આગળ આવે છે હવે. તો એ કેટલું સારું કહેવાય.
ના ખરેખર સારી બાબત છે આજકાલ તો હવે ગામડામાં પણ કેવું હોય છે કે અમ સરકાર જે અમ જે શું કેહેવાય કે જે પછાત વર
હા.
ઘરેથી કઈ ઉદ્યોગ શરૂ કરવો હોય એના માટે લોન પણ મે
હમ્મ એ તો છે જ. હવે આજના ટાઈમમાં જોવ નહી હવે નહી તો પેલાના પેલા ની બધી નારીઓ કેવી રીતે કોઈ પણ કોઈ બી વસ્તુમાં મા આગળ નની આવતી હતી. હમણાં આજના ટાઈમમાં તો મહિલા મતલબ બધામાં આગળ હોય છે કઈ પણ કામ કરવું હોય તો એ લોકો ઈછી જાય વગર છે ને બધું કામ કરી લે છે.
હા સાચી વાત છે.
તો ને છે ને હવે એમ બી શિક્ષણ આવે જો સ્કૂલમાં પણ જો શિક્ષણ માટે મતલબ બધી લેડીઝો પછી આમ કોઈ પણ આમ યોગા ક્લાસ કે બધામાં આમ બધા લેડીસો તો કેટલું બધું આમ કઈને કઈ કઈને કઈ ક તી જ હોય છે.
ના સાચી વાત છે ખરેખર આપડે એમ કહીય ને કે નારી શક્તિ એટલે જ કે એને જ કેવાય કે નિર્ણય લેવાની આઝાદી હોય ને એને જ નારી શક્તિ કહેવાય. જેમ કે હવે આપણેે આપડે જોઈએ કે આજકાલ બધી લેડીઝ જોને બુંધુ સરળતાથી કરી શકે છે જેમકે ભણવાનું કમાવાનું ચલાવાનું અ એમ કે દેશ પણ ચલાવી લે છે. એ બધા હકો એને મળે છે પેલા તો નારી એટલે કે બિચારી બધા એમ કેતા હતા. અને હવે તો એ લોકો એ કરી બતાવ્યું છે. કે નારી બોસ પણ બની શકે છે.
હા એ તો તમે બરાબર કેવો છો નારી મતલબ છે ને શું મતલબ બધું જ કામ કરી લે છે, હવે આજના યુગ અ આજના યુગમાં નારી મતલબ છેને આમ પરિવાર ન એક હૃદય જેવું કેહેવાય છે. જે તે લોકો છે ને બાળકને પણ અ જેના આમ શિક્ષકની જેમ આમ પાળે છે. માતા તો હોય જ છે, પણ તે પેલા બાળકને એવી રીતે મતલબ મો ટો કરે છે. કે બધું એને બધું જ્ઞાન શિક્ષણ બધી બ સ સમજાવે છે. બાળકમાં સારા સંસ્કારો પ્રેમ માનવતા બધું જ આમ અ એને શીખાવેે છે, આમ ને તો છે, ને નારી પ રિવારને મતલબ છે ને આમ એક સાથે બાંધી રાખે છે, ઘરની બધી જવાબદારીઓ સંભાળવાની પણ તે છે ને અ પોતાના માથે લઈ શકે છે.
ના તમે એકદમ સાચી વાત કરી અત્યારે એક ભણેલી માં છે ને એ સારા બાળકને સારા સંસ્કારો આપે છે, અને આપણે જોઈએ તો એમ કેય શકાય કે એક દીકરી ભણશે ને તો બે કુટુંબને તારશે એક પોતાનું પિયર અને સાસરુ બંને જઈને બંને તરફ એ તારી તારશે એમ
હા, એ તો તમે બરાબર કેવો છો
હ
એ તો છે જ હવે જો ની સરકાર એટલે જ તો સરકાર દ્વારા કેવામાં આવે હમણાં તો આ કહેવત છે કે બેટી બચાવો બેટી ભણાવો જેવી યોજનાઓ કેટલા બધા દીકરીઓના શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જયારે મહિલાઓ સશક્ત બને છે, ત્યારે તે પરિવારમાં સુખી બને છે, દેશનો વિકાસ મતલબ ઝડપથી થાય છે. આજે મતલબ મહિલાઓ છે ને દરેક ક્ષેત્રમાં આમ સફળતા મેળવી રહી છે, જેમ કે જો ડોક્ટર પણ બને છે. નર્સ પણ બનીને લોકોની સેવા કરે છે. પોલીસમાં પણ નારીઓ કેટલુ બધું સહકાર આપે છે. અ સેનામાં પણ નારી શક્તિ આગળ મતલબ નારીઓ આગળ રહે છે, દેશની સેવા કરે છે. રાજકારણમાં પણ અ નારી શક્તિ કેટલું મહત્વ ધરાવે છે.
સાચું કીધું તમે જેમ કે આજકાલ તો આજકાલ તો બધી અ લેડીસો નારીઓ જે આર્થિક રીતે પણ આમ પગભર થઈ ગઈ છે, આપને બધાને ખબર છે કે નાની મોટી એવી જે કઈ પણ એનાથી થાય એવી એ જોબ કરતી શીખ કરતા શીખી ગઈ છે, એટલે એક નારી સબપે ભારી એના જેવું એ કામ કરી રહી છે. તે આજકાલ
હમ એ તો તમ તમે બરાબર કેવો છો આજમાં પણ એમ તો નારીમાં બધા મતલબ આમ નારીમ હ બધું આમ સા સાંભાળી લે છે, પણ છે ને અ આજ ઘણી જગ્યા એ છે ને મહિલાઓ છે ને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. જેમ કે જો બાળ લગ્ન પણ થતા હોય છે, દહેજ પ્રથા ઘરની બધી કેટલી બધી જવાબદારીઓ પછી શિક્ષનમાં પણ આમ એ લોકો મહત્વનો ભાગ ભજવે છે. તો આ બધી સમસ્યાઓ છે ને દૂર કરવા માટે સહકાર અને સમાજ બંને મળીને છે ને પ્રયત્ન ન કરવા જોઈએ
સાચું કીધું તમે એકદમ
હાલો
હાલો હા એકદમ તમે સાચી વાત કરી
હમ્મ મહિલાઓના કલ્યાણ માટે છે ને વિવિધ યોજનાઓ પણ અમલમાં મુૂકવામાં આવી છે જે કે છે ને અ આજો કેટલા બધું હમણાં યોજનાઓ નીકળી છે નવી નવી સુકન્યા સમૃદ્ધિ યોજના મહિલા હેલ્પલાઇન મહિલા સુરક્ષા કાયદાઓ બેટી બચો બેટી ભણાવો એ બધા કેટલા બધા કેટલી બધી નવી નવી યોજનાઓ નીકાળી છે કારણ કે તેઓ છેને આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ બની રહી છે
સાચું કીધું તમે એકદમ
હા હલો
હા આજકાલ જે તમે વાત કરી યોજનાઓની તે ઘણી બધી રીતે મહિલાઓને ઉપયોગી બને છે જેમ કે અજકલ અ નારીઓને જે પ્રેગ્નેન્સીમાં પણ બધી જે સહાય મળે છે અમુક જે પછાત વર્ગના જે આ આર્થિક રીતે જે પગભર નથી એને પણ ઘણી બધી બધી સહાયો મળે છે એના થકી એમ કે જો એક માં પોતે છે જે પોષણયુક્ત આહાર લેશે તો જે એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકેશે તો જો આર્થિક રીતે પગભર ન હોય તો તેના માટે પણ સરકાર સહાય કરી રહી છે
હમ્મ એ તો છેજ હમણાં સમાજમાં પણ જો નારી નું સન્માન કરવું એ દરેક વ્યક્તિ ની ફરજ હોય છે જેમ કે દીકરી અને દીકરાને મતલબમ સમાન હક આપવો જોઈએ મહિલાઓને પણ છે ને આમ અ શિક્ષક કોઈ પણ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને દહેજ જેવી છે આ બધી રિવાજો દહીજ જેવા બધા કુ રિવાજો છે તો તેનો પણ વિરોધ કરવો જોઈએ ને મહિલાઓ ન મતલબ આત્મ સન્માન નું આપણે ર રક્ષણ કરવું જોઈએ તો એ બધું સમાજમાં મહિલાઓ માટે અ થવું જોઈએ
સાચું કીધું તમે કેમ કે આજકાલ પેલા તો કેવું થતું કે એક દીકરી જન્મે એટલે ઘરમાં બોજ જેવું લાગતું હતું પણ આ આજકાલ એવું નથી એક દીક રી જે છે ને એક દીકરાની જેમ બધી ફરજો બ બજાવે છે એ પો તે દીકરાની જે મોડીખમ ઉભી રહીને જે ઘરમાં અ માતા-પિતા ની જે સેવા કરવાની થાય ને તો એમાં પણ ક્યાંય પાછળ નથી રેતી.
હમ્મ એ તો તમે બરાબર કેવો છો. નારી શું એ સમાજની શક્તિ નથી? તેના મતલબ એ એના વગર તો છૂટું પરિવાર પરિવાર, સમાજ અને રાષ્ટ્રની કોલ કોઈ પણ કલ્પના અધૂરી હોય છે દરેક મહિલાને સમાન અધિકાર, શિક્ષણ, સુરક્ષા અને સન્માન બા મળવું જ જોઈએ. જયારે દીકરી નિર્ભય બનશે ત્યારે તેમના પોતાના સપનાઓ પણ પૂરી કરતી પુરી પૂરા કરી શકશે.
ના એકદમ સાચી વાત કરી.
તો.
આજકાલ આપડે પણ એ નારી શક્તિનું જે અ અમૂલ્ય ને અમુક જગ્યા એ થતું હોય કે એ લોકોને અમુક જગ્યા એ બોલવા દેવામાં નથી આવતી અમુક જગ્યાએ એ લોકો ના હ કો જે મળતા હોય એ દેવ એ હકો એને આપવામાં નથી આવતા એ બધા નો ક્યાંક ને ક્યાંક સરકાર પણ સપોર્ટ કરે છે, કે હવે એવું નહી ચાલે એમ દીકરા દીકરી બને એક જ સમાન છે, એને પણ બોલવાનો અધિકાર છે, બધી રીતે એને અધિકાર છે, એટલે એ અત્યારે નારી શક્તિનું જે અવમૂલ્યન પેલા થ તું હતું એવું અવે અટકી રહ્યું છે.
હા, એ તો તમે બરાબર કેવો છો ચાલો મળીએે પછી
હા, ભલે તયારે આવજો